હલો. હા, બેન કેમ છો?
હું પણ મજામાં છું, તમે કેહો કેવા છો.?
હું પણ મજામાં છું, તો આજે આપડે તો આજનો આપડો વિષય છે, મોસમી ફળ. તો આજે આપણે મોસમી ફળો વિશે ચર્ચા કરીશું, તો તમને ખબર છે કે આપણે કયા-કયા મોસમમાં કયા-કયા ફળો લઈએ છીએ? અને કયા મોસમમાં કયું ફળ લોકપ્રિય બંને છે.
ખૂબ જ સારો વિષય છે અને મને ગમ્યું એવો વિષય છે કે મોસમી ફળ, કેમ કે છે ને આપણે જયારે મોસમ પ્રમાણે કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ તો એ આપણને છે ને ફાયદો કરે છે નુકસાન ની બદલે. અને જો એવું નથી કરતા તો એ આપણને કદાચ નુકસાન પણ કરી જાય છે કારણ કે, એવું બધું છે ને મોસમ પ્રમાણે કઈ પણ વસ્તુ છે એ ખાવું જોઈએ. જો મોસમથી આપણે મોસમ પ્રમાણે મોસમ કોઈ વસ્તુ નહી ખાતા હોય ને, તો આપણને નુકસાન કરી જાય છે અને વધારે પડતું, આપણને અ બીમારીઓ પણ આપી શકે એવું પણ બની શકે છે. ભલે ને એ ફળ કેમ નહીં હોય, મોસમી ફળો એટલે છે ને, નિશ્ચિત ઋતુમાં જે છે આપ સ્વાભાવિક રીતે ઉગે છે ને એવા ફળો, કુદરત એ આપણને દરેક ઋતુમાં અલગ-અલગ પ્રકારના ફળો. એ પણ આપી જાય છે આપને ખબર છે કે, દરેક મોસમમાં જયારે અ અલગ હોય છે તો દરેક મોસમ ના ફળો છે ને, એ પણ અલગ-અલગ આવે છે, તો અને કુદત એ આપણને જયારે બદલાતી હોય ત્યારે ફળો પણ બદલાઈ જાય છે, એવું બી થાય. દરેક ઋતુ માં મળતા ફળોને મોસમી ફળો એ કહી શકાય છે, કારણ કે એ અલગ-અલગ હોય છે અને મોસમ પ્રમાણે હોય છે જેમ કે ઉનાળામાં છે ને તમે જોઈ શકશો તો કેરી મળશે. બૂચ મળશે, ખરબુંજ મળશે, અને એવા બધા જે પાણી વાળા ફળ છે ને એ વધારે, નારિયેલ પાણી એ તો બહુ મોંઘુ થઈ જાય છે પણ વધારે સેવન કરે છે લોકો, લીંબુ નું સેવન વધારે કરે છે કારણ કે એ આપણા શરીરને, અ ર્જા આપી જાય છે એટલા માટે એવા બધા, જે છે છે ને એ બધું વસ્તુનો ઉપયોગ વધારે લોકો કરી કરવા લાગે છે, પછી વાત કરી તમે શિયાળાની ઋતુની, તો એમાં છે ને આપણને જે ખાટા ફળો છે જેમ કે સંતરા છે હવે સફળજન જામફળ, ને પછી પછી સૌથી વધારે જે આપણું, જે વધારે હોય છે એ હોય છે અ એ વધારે ફળ હોય છે, તે ખાટામાં હોય છે એનો વધારે ઉપયોગ થાય છે, અને જાંબુ દ્રાક્ષ જેવા બધા, ઉપયોગ થાય છે એટલે વધારે એનો ઉપયોગ થાય છે, અને એ ફળોમાંથી આપણને વિટામિનો ખનીજો, એવું બધું મળતું હોય. અને ફાઈબરથી ભરપૂર હોય છે, શરીરને તાજગી આપે છે ઉર્જા આપે છે, અને રોગ પ્રતિરોધક શક્તિ એ વધારે છે, અને આપણી પાચન ની ક્રિયાઓ પણ વધારે છે, અનેર જે આપણા જોઈએ છે તો જાત જાતની જે આજે બીમારીઓ થાય છે, એનાથી પણ ફળો એ આપણને મુક્ત થવામાં મદદરૂપ કરે છે, તો તમારું એના વિશે પણ શું માનવું છે.
મારી આ બાબતો સાચી છે અને તમારી આ વાતો સાચી છે કે ફળો આપણને બીમારીઓથી લડવા બદલ મદદરૂપ કરે છે જેમકે તમે કહઓ કે અ શિયાળામાં ખાટાફળો આવે છે આ ખાટાફળો આપણા શરીર માટે વિટામિન. સી ભરપૂર કરે છે જેમકે સંતરા, પછી દ્રાક્ષ છે, સફરજન છે, જામફળ છે, ટેટી છે, એ બધા ફળો એ ખાટા હોય છે અને એ આપણા શરીરમાં વિટામિન સીને ભરપૂર માત્રામાં. પૂરે છે આપણે એમ માની શકીએ છીએ આ ખાટાફળો આપણને રોગ પ્રતિકારક ક્ષમતા આપે છે એટલે આપણે રોગોથી લડી શકીએ છીએ આપણને રોગો સામે રક્ષણ મેળવવા માટે આ ફળો આપણને મદદરૂપ. કરે છે અને જે સિઝનમાં જે ફળ નીકળે છે એ ફળ આપણને ખાવવું જરૂરી છે કારણ કે એ ફળ આપણા શરીરને સ્વસ્થ બનાવે છે, પ્રોટીન આપે છે, વિટામિન આપે છે, અને આપણા શરીરને સ્વસ્થ બનાવે છે. તેવી જ રીતે આ ઉનાળાની વાત કરીએ તો ઉનાળામાં સૌથી વધારે લોકપ્રિય એવું કેરી કેરી તો આપણા જીવનમાં બેસેલું એક ફળ છે એમ માની શકીએ એમ જ તો કેરીને નહીં રાષ્ટ્રીય ફળ. બનાવવામાં આવ્યો છે કારણ કે તે છે જ એટલું લોકપ્રિય ઈન અ અને એનો એ ફક્ત મહિનામાં આપણે ત્રણ મહિનો જ ખાઈ શકીએ છીએ કારણ કે એનો સમય ત્રણ મહિના પૂરતું જ હોય છે કારણ કે તે ઉનાળાનું ફળ છે એ ઉનાળામાં જ. આવે છે અને આપણા ત્યાં તો જાત જાતની કેરીઓ મળે છે જેમ કે હાપુસ છે, પછી દશેરી છે, કેસર છે, તો જાત જાાતની કેરીઓ પણ આપણને મળે છે તો એ આપણા શરીર. માં વિટામિન આપે છે પ્રોટીન આપે છે એટલે આપણે આ મોસમ પ્રમાણેના ફળો ખાઈએ છીએ જે આપણા માટે ખૂબ જ જરૂરી છે તો મોસમ પ્રમાણે આપણને કેટલા બધા ફળો મળે છે એ આપણને ખાવું જરૂરી છે કારણ કે એ આપણા શરીરને સ્વસ્થ બનાવે છે ઉઊર્જા આપે છે તેવી જ રીતે તમે કહ્યું કે ઉનાળામાં સમ ઉનાળાના સમયમાં નારિયેળ નારિયળ પાણી ખૂબ જ મોંઘું થઈ જાય છે કારણ કે નારિયેળ પાણી. આપણા શરીરને અ હાાઈડ્રેટ રાખે છે આપણા શરીરને તંદુરસ્ત બનાવે છે એટલા માટે લોકો ઉનાળાના સમયમાં આ નારિયેળ પાણીનું સેવન વધારે કરે છે એટલા માટે નારિયેળ પાણી આટલું મોંઘું બની જાય. છે અને લીંબુ લીંબુ એ આપણા શરીરને એટલે ઉઊર્જા આપે છે કેમ વ્યક્તિ ઉનાળાના સમયમાં તેમને વધારે લૂ લાગે છે એમને ચક્કર આવે છે તો એના સામે આ લીંબુ બહુ રક્ષણ આપે છે જેનું શરબત પણ ખૂબ જ મોંઘું બને છે અને લીંબુનો પણ ભાવ ખૂબ જ વધી જાય છે તો મોસમી ફળો એ આપણા સેહતને સ્વસ્થ બનાવે છે અને આપણને આ મોસમી ફળો ખાવું જરૂરી છે એમ આપણે માની શકીએ છીએ તેવી જ રીતે ચોમાસામાં પણ કેટલા બધા ફળો આવે છે કે જે આપણા શરીરને સ્વસ્થ બનાવવા માટે આવે છે જેમ કે ચોમાસાની વાત કરીએ તો તેમાં જમરૂ. નો સૌથી વધારે વેચાણ થાય છે જાંબુનું સૌથી વધારે વેચાણ થાય છે તો એવા સંજોગોમાં આપણને જેટલું બને તેટલું આ મોસમી ફળોનો આનંદ લેવો જોઈએ અને આ મોસમી ફળો કુદરતની દેન પણ આપણે માની શકીએ કારણ કે કુદરત દ્વારા નક્કી કરવામાં આવેલ છે કે આપણને કયા મહિનામાં કયું ફળ ખાવું છે એ જરૂરી છે અને એ ફળો આપણને મોસમ પૂરતું ખાવવું પણ જરૂરી છે કારણ કે તે મોસમમાં આપણને બે. થી ત્રણ મહિના અને વધારેમાં વધારે ચાર મહિનામાં જ ખાવો મળે છે અને ત્યારબાદ એ ફળોનું વેચાણ ઓછું થઈ જાય છે એટલે મળવાનું જ બંધ હોય થઈ જાય છે અને જે રીતે જે વ્યક્તિ તેને કૃત્રિમ રીતે સંગ્રહ કરી. રાખે છે તેના દ્વારા જ આપણે તે વસ્તુને મેળવી શકીએ છીએ અને જો આપણે ઋત્યુ સિવાય તે વસ્તુ ખાઈએ છીએ તો આપણે માંદા પડીએ છીએ એ આપણી લાપરવાહી પણ કહેવાય છે કારણ કે જ્યારે એ મોસમમાં આવેલું ત્યારે આપણે. ખાવામાં એને અ ના પાડતા અને જ્યારે એ મોસમથી જતું રહ્યું ત્યારે આપણે તે વસ્તુને ખાવા માટે અ એમ વધારે પડતું વાતો કરીએ તો એટલા માટે આપણે માંદા પડીએ છીએ એ માટે આપણને મોસમી વસ્ વસ્તુઓનું સેવન કરતું રહેવું જરૂરી છે તે આપણા શરીરને સ્વસ્થ બનાવે છે જેનાથી આપણું શરીરને ઉર્જા મેળવ્યા કરે છે અને આપણે રોગ પ્રતિકારક ક્ષમતામાં પણ વધારો થાય છે રોગો સામે આપણે રક્ષણ પણ મેળવી શક કે છીએ તો એટલા માટે મોસમી ફળોનું સેવન કરવું જરૂરી છે તો તમને તો ખબર જ છે કે મોસમી ફળોનું દામ મોસમમાં કેટલું બધું વધી જાય છે અ તો આ શું લેવા થાય છે કે મોસમી ફળોનું દામ. મોસમમાં વધી જાય છે મને એ જાણવું હતું.
હા તમે તો ઘણો સારો પ્રશ્ન કર્યો કે મોસમી ફળોનું દામ કેમ વધી જાય છે કારણ કે આ વાત તો બધાને જ ખબર છે કે મોસમ પ્રમાણે ફળોને ખાવું જોઈએ અને તેનું સેવન કરવું જોઈએ એટલા માટે છે ને લોકો એ એની. વધારે પૂરતું માંગણી કરતા હોય છે અને માંગણી કરવાના કારણે તેનો જે પુરવઠો છે ઓછો થઈ જાય છે અને તે ઓછો થઈ જવાના કારણે આપણે જેમ ભણીએ છીએ કે જયારે આપણી માંગ વધી જાય ત્યારે આપણે કિંમત વધારવી પડે. અને પુરવઠો ઘટી જાય ત્યારે આપણને માંગ કિંમત વધારી પડે એટલે માટે જો પુરવઠો આપણે વધારે પડતું જો આપણે સસ્તું કરી દઈએ તો લોકો એની માંગણી વધારે કરવા લાગશે અને માંગણી વધારે કરવા લાગશે તો આપણે કેવી રીતે તેમની ચૂકવણી કરીશું અને કેવી રીતે આપીશું એટલા માટે આ ખુબ જ જરૂરી બાબત છે કે એમાં કે એમાં કે એમાં એ એટલે કે કિંમત એટલે મોંઘી કરી દે છે એ બાબત માટે ખૂબ જ જરૂરી છે અને પછી વાત કરીએ તો તમે જેવી રીતે કહ્યું કે મોસમ પ્રમાણે મોસમે ફળો મળે છે તો અને. મોસમી ફળો એ ગરમીમાં છે ને તો જો આપણેે એ વધારે ખાઈએ તો આપડી ગરમીની કમીઓ પૂરી કરે છે શિયાળામાં શરીરને તાકાત આપે છે અને શરીરના જે ઝહેરો છે એ પણ દૂર કરે છે હૃદય અને પાચન તંત્રને પણ ફાયદો કરે છે પછી છે ને આપણે જે મોટા ભાગે વિદેશી ફળો છે ને એ તર આકર્ષીય છે પરંતુ સ્થાનિક મોસમી ફળોને છે ને એ વધારે સારા હોય છે આપડણે જોઈએ છે. તો પછી જે વિદેશી જે ફળો છે ને આપણે ડ્રેગન ફ્રૂટ ને એ બધું સ્ટ્રોબેરી. ને એ બધું છે આપણે વધારે એનું સેવન કરતા આપણને વધારે સારું લાગે છે પરંતુ એવું નહી કરવું. જોઈએ આપણને છે ને હંમેશા જે આપણી બાજુ મળી રહે અને આ આપણે દેશમાં થતો હોય આપણા રાજ્યમાં થતા હોય એવા ફળો જો આપડણે ખાઈએ ને તો આપડી છે ને તે કારણ કે તે છે ને એ વિસ્તાર મુજબ ન હોય જેમકે ગુજરાતમાં આપણે કેરી છે તે વધારે થાય છે તો આપણે જો કેરીનું સેવન કરીએ તો ગુજરા ગુજરાતના લોકોને એનાથી કોઈ પણ નુકસાન નથી થતું કારણ કે ત્યાં આબોહવા ને એ એવું બધું છે કે જે ત્યાંના લોકોને કોઈ પણ અસર પહોંચાડતી નથી પરંતુ જો હવે એ વધારે સેવન જો આપણા બીજા દેશના કોઈક લોકો કરે તો એને કદાચ નુકસાન પર પહોંચાડી શકે છે કેમ કેમ કે ત્યાંની આબોહવા બીજી છે એટલા માટે મોસમની જે એટલે જે મોસમી ફળો છે મોસમ પ્રમાણે આવતા હોય છે ને અને તે આપણા શરીરને પણ હે અ સ્વસ્થ બનાવે છે અને સારો બનાવે છે અને તેની સાથે સાથે આપણને ઉર્જાવાન અને શક્તિવાન પણ મનાવે છે, એટલા માટે એ વાત બાબત ખુબ જ ધ્યાનમાં રાખવી જોઈએ, કે મોસમી ફળો એ થઈ તો જાય છે મોંંગા પણ હંમેશા છે જે આપડા વિદેશી ફળો વિદેશી ફળો ને છે ને જરાક ટાળવું જ જોઈએ, અને દેશી ફળો ન વધારે પડતું ઉપયોગ કરવો જોઈ જેમ કે ચીપુ છે, હમણાં ગરમીમાં ચીપુ કેરી એ બધું આવશે તો એ બધું ન સેવન કરવું જોઈએ, એમાંથી પણ આપણને, પ્રોટીન વિટામિન્સ ને બધું મિનર રહે છે અને આપણા શરીર ને, સ્વસ્થ બનાવે છે અને સારો બનાવે છે એ હવે વાત કરી લઈએ તો મોસમી ફળો ખરીથી છે ને, સ્થાનિક ખેડૂતો ન પણ સહારો મળે છે. હવે તમને ખબર જ છે, ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. અને કૃષિ પ્રધાન દેશ હોવાના કારણે, જો આપણે તેમનાથી તેમનાથી જ વસ્તુ ખરીદતા હોય, તો આપણને છે ને તેનો ઘણો, ખેડૂતોને છે ને એ ઘણો બધો ફાય મળી રહે છે, અને તે લોકો ન જીવન જરૂરિયાત જે વસ્તુ છે તે પણ બિચારા ખરીદી શકે છે, અને આપણા દેશ ન પૈસા આપણા દેશની અંદર જ રહી જાય છે, અને જો આપણે એ જ વિદેશી દેશો પ્ર્ય વધારે આકર્ષીએ, તો આપણા દેશના પૈસા એ વિદેશો